હલો હા રાધે રાધે જય શ્રી કૃષ્ણ બસ મજામાં તમે કેમ છ. છે.
બસ હું પણ મજામાં છું.
હમમ ઘરમાં બધા મજામાં છે આ વેકેશન પડી ગયું એટલે છોકરાઓની તોફાન ચાલુ થઈ ગઈ છે.
હા એ તો છે દવે પડી ગયા એટલે છોકરાઓ તોફા નીકળશે અને પૂ દિવસ મોબાઈલઈ મોબાઈલ ફોન યુઝ કરવાના છે આવે તો
હા હા એજ એજ મોટી પ્રોબ્લેમ આજ છે કે આ લોકો ફોન થી જ ઓછા નથી આવતા હવે
હમ એજ નું મોબાઈલ ફો તો મોબાઈલ ચાલ. ત્યાંનાથી શું છે કે ભ આંખોને નુકસાન કરે કઈ પણ પ્રોબ્લેમ થાય પછ વધને નુકસાન જ છે.
હા આજકાલ તો ફોન વગર લાઈઇવ ઇમે ઇમેજિન પણ નહીં કરી શકે. આપણે મોબાઈલ તો એવું લાગે છે કે લોકોની બેઝિક નીડ બની ગઈ છે નાનાથી લઈને મોટતા બધાને જ ફોન જોએ.
હા એ તો છેટ આપ બાળકોથી લગાવ ને વૃધ બધાને આવે તો મોટાણે એ લોકો પણ ફોન વાપરતા હોય છે લોકો પણ ફેસબુક પછી વોટ્સઅપ બધું યુઝ કરે એ લોકોને પણું આવડે છે.
હા હા પેલા તો મોબાઈલ ફક્ત કોલ માટે જ હતો હા પેલા તો ફ ફોન ફક્ત કોલ માટે હતો હવે તો બધી જ રીતે એ લોકો ઉપયોગ કરે છે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ઓનલાઈન શોપિંગ બધું જ ફોન પર જ થાય છે એ લોકોનું
હા એજ ને મોબ ફ તો બ બધા છે આપ જોએસડવાન્ટેસ તો છે.
એ તો છે વિડીયો કોલ થી દૂર રહેવાના છતાં ફેમિલી સાથે કનેક્ટેડ રહી શકાય છે. અને આ બધા આપણા બીજા બધા કાનો કામોમાં પણ બેનિફિટ છે પ્રોબ્લેમ બને એવું એવું પણ છે.
હા એ
હા હવે તો એજ્યુકેશનમાં પણ હા બોલો
હા હવે તો હ એજુકેશન પણ બધું તો બહુ હેલ્પફુલ છે આપણને એટલું ધ્યાન મળે છે મોબાઈલ ફોન કે,
હા એ તો ઓનલાઈન ક્લાસીસો એના ઉપર હા હ ઓનલાન ક્લાસીસ એના પર થઈ જાય છે યુટ્યુબથી લર્નિંગ ઈઝી થઈ ગયું છે હવે બાળકોનું યુટ્યુબ પર બી નવું નવું બધું આવે છે તો આપણે એ છોકરાઓને એ બતાડે તો એમનાથી પણ છોક છકરા કેટલું બધું શીખી લે છે. અને આપડે તો નવી જાત જાતની રેસીપીઓ હેલ્ધી ટીપ્સ બિઝનેસ આઈડિયા બધું જ મોબાઈલ પર મળી જાય છે.
હા. એજને આપણને કેટલું બધું નોલેજ મળે છે મોબાઈલ થ્રુ આપણને કઈ ચીજ નહી આવતી હોય તો આપણે મોબાઈલથી શીખી શકીએ છીએ કેટલા લોકો મોબાઈલથી શીખતા હોય છે રસોઈની આઈટમ હોય એ પણ શીખી શકે સિલાઈ વલાઈ છે એ પણ શીખે છે નવી કોઈ ીખવા લોકો મોબાઈલથી શીખી લે છે તો કેટ બધ
હા એજ તો બધી જ રીતે ઉપયોગી થઈ ગયો છે ઇમરજન્સી માં પણ ફોન લાઈવ સેવરનું કામ કરે છે જેમ કે એમ્બ્યુલન્સને કોલ કરવો છે કે ફાયર બ્રિગેડને કોલ કરવો છે અને લાઈવ લોકેશન મોકલીને બધું ઇઝી થઈ ગયું છે.
હા એ તોછે જ ના આવે તો લાઈવ લોકેશન
કેટલા ઈઝી બની ગયા છે. ગૂગલ પે, ફોન પે, અને બધી રીતે આમ થઈ ગયું છે તો આપણે કેશ પણ કેરી કરવાની જરૂરત નથી પડતી હવે તો
હા એજ કેશ કરવાની જરૂર જ નથી આપણને ડરે્ટ ફોન પે, ગૂગલ પે, હવે તો વધારે કરીને કેશ વાપરતા જ નથી વધારે કરીને ફોન પે કે ગૂગલ પે આવું બધ યુઝ કરતા હોય છે ફોને ગૂગલ પે આ કેટલા પૈસા ચાલ્યા ખબર પણ ન પડે ન આવે
હા એ તો છે વાત તમે બરાબર કીધી હા હા અને મને આમ થાય છે કે એનાથી નુકસાન પણ છે જેમ કે હવે આજકાલના છોકરાઓ તમે જોઓ ફેમિલી જોડે ટાઈમ પણ વ્યત નથી કરતા હોય છે જેમ કે અગર બેઠા પણ હોય છે ને તો બધા પોતપોતાના ફોનો લઈને જ બેસી રહ્યા હોય છે વાતો કરવી આમ તેમ એ લોકોનું કઈ છે જ નહીં
હા તો બરાબર કીધું છોકરા તે એમ થાય કે એ લોકો ફોનમાં બિઝી હોય છે ફોન માં ચેટ જીપીટી કઈ પણ રીલસ કે આવું બધું સક્રોલ કરતા હોય તો એમાં જે ટાઈમ પા કરે આમ નથી કે ભ ફેમિલી જોડે વાત કરો કેોડ ફેમિલીને પણ ટાઈમ આપો આવું નથી હોય છે કઈ લોકોને આમ કે ભાઈ પૂરો દિવસ ફોનમાં જ બેઠા હોય છે.
હા એનાથી એ લોકોને જો ને કેટલી બધી પ્રોબ્લેમો થઈ જાય છે આંખની પ્રોબ્લમ માથાના દુખાવા નીંદમાં પણ કેટલો લોકોને ઇનબેલેન્સ થઈ જાય છે બધી જ રીતે એ લોકોને ઇશ્યુ આવી ગયું છે.
હા એજ ને એનાથી હ ઊંઘ કેટલી પ્રોબ્લેમ થાય છે નીંદ ના આવવાની પ્રોબ્લેમ થાય છે પછી આંખોને કેટું નુકસાન નુકસાન થાય છે એમ બહુ બધી આવી બધી કેટલી બધી પ્રોબ્લેમ હોય છે જે ફોનના લીધે થઈ જાય છે અને ફોન કેટલા લોકો તો ફોનથી પધે પ માઈન્ડ પર પણ અસર કરે છે વધારે પડતા યુઝ કરવા ફોનનો યુઝ કરે તો કેટલા નાના નાના બાળકોને બ બીમારી પન થઈ ગઈ છે એ આપણને ન્યૂઝમાં કેટલો જોવા મળે છે.
કે હા, તમે આવાજ તો ખરી કીધી અને આ ખછ ખાસ કરીન છોકરાઓ ઉપર જ વધારે છ, કારણ કે એ લોકો આઉટડોર ગેમ રમતા જ નથી ને? થોડું આઉટ ડોર ગેમ રમેતો સ માઆપ આપડે માનસિક શું ર આ બધી રીતે સારું થાય. શરીર પન સારું રેહ એડ એ લોકો માટે પર એ લોકો રમ તજ નથી.
માયેત તો બરાબર વાત કીધી. એ લોકો હવે ફોનમાં જ ફોન જ યુઝ કરતા હોય ફોનમાં મો બાયે. કઈક તો ર નાના નાના બાળકો પણ ગેમ ખેલે આ એક બે વરસના છોકરાઓ કે છોકરીઓ એ લોકો પન વિડીયો વે વિડીયો દેખ કો જોવેને એમાં પણ એ લોકોને પણ આ માજ મજા આવે.
હા, હવે તો આવા સોશિયલ મીડિયા મોબાઈલમાં સોશિયલ મીડિયાના હા, એજ તો હવે તો ફોનમાં સોશિયલ મીડિયાના કારને લોકો પન ને લોકોને પણ કેટલું તણાવ તણાવ જેવું મોઘ જેવુ બની ગ્યું છે.
હમ, એ તો છે જ મોબાઈલના બહુ બધા નુકસાન તો છે જ. ફાયદા સાથે નુકસાન આપણને બંને જોવા મળે છે કે ભઈ એનો ફાયદો તો છે પન સાથે સાથે નુકસાન પન છે. એ એટલે આમ છે કે ભઈ મોબાઈલ ફોનનો વધારે પડતો યુઝ પન સારી વાત નથી. આપણને યુઝ કરવો જોઈએ કામ પૂરતો યુઝ કરીએ કાઈ નહી ક્યારેક ફાલતુ બેઠા હોઈએ તો આધા ઘંટા કે વીસ મિનિટ સ્ક્રોલ કરીએ તો કઈ નહી. આખો દિવસ મોબાઈલમાં ખાલી સ્ક્રોલ કરતા રહીએ પૂરો ટાઈમ બગાડી દીએ તો આમાં કઈ મતલબ નથી.
મતલબ એટલે આઅ તું આમ કેવા માંગે છે કે સ્ક્રીન ટાઈમ ઓછો રાખ પવો જોઈએ અને જરૂરત મુજ મુજબ જ ફોન વાપરવો જોઈએ.
હા, એજ હું એજ કેવા માંગુ છે કે જો રોજ મુબધ મુજબ જ આપણને ફોન વાપરવો તો ઈ એને સ્ક્રીન ટાઈમ થોડો ઓછો કરી દેવું જોઈએ. કારન કે વધારે પડતો સ્ક્રીન ટાઈમ એ આપણને આ ફને નુકસાન કરશે અને આગાડ જઈને પછી આપણને ચશ્મા કે આવું બધું થશે અને પછી કાઈના કઈક પછી આંઉખોનો આંખો આંખોનો ઓપરેશન કરાવવાનો પડશે. એના કરતા તો આમ છે કે ભઈ પેલાથી જ આપણે આપનું ધ્યાન રાખીએ અને મોબાઈલ ફોન ઓછું વાપરીએ.
હા, બાળકો માટે સમય મર્યાદિત નક્કી કરવો જોઈએ.
હા, એ તો છે જ બાળકો માટે બરાબર ટાઈમ આપણને નક્કી કરી દેવું જોઈએ કે ભઈ આટલા ટાઈમ સુધી જેઈને મોબાઈલ ફોન તમે તો આ ડિસાઈ આહ તમે તો તમારી ડિક્રીઓ માટે આમ જ કરજો કે ભઈ ત મોબાઈલ ફોન ટાઈમ લિમિટ આપજો કે ભાઈ આટલાથી આટ ટલા ટાઈમ સુધી જ તને ફોન મળવાનો.
કરવું પડશે. પર હવે મતલબ આમ છે કે સમજદારીથી મોબાઈલનો ઉપયોગ કરીએ તો આપણું જીવન સરળ બને નહી તો બ સમસ્યા
હા એ જ ને સમજદારીથી આપણને યુઝ કરીશું તો આ એ આ - આપણને બહુ ફાયદો કરશેને હા બોલો
હા મતલબ લો હેલ્પ માટે જ પોસ્ટ કરતા કરવી જોઈએ બીજાને લાગે કે લોકો કેટલા મતલબ આપણે જોયું છે કે સોશિયલ મીડિયા પર બધાની પોતાની લ લાઈફસ્ટાઈલ બધા પોસ્ટ કરે છે કે હું આમ છું તેમ છું એનાથી પણ લોકોને તનાવ થાય છે કે જો આ કરે છે અને એના કારણે એ લોકોનું પણ હ હેપ્પી મોમેન્ટ પોસ્ટ કરે તો એ લોકોના કારણે પણ બીજા લોકોને સ્ટ્રેસ વધી જાય છે.
હા એજ ને તો એ પણ સ્ટ્રેસ વધારવો ન જોઈએ એ લોકોની ખુશી માં આપણને એમ નહી થવો જોઈએ કે ભાઈ એ એટલો એન્જોય કરે છે તો એ તો કોઈ કોઈક લોકોને આવ આવી નજર હોય છે કે એ એન્જોય કરે છે તો કોઈને આમ થાય કે ભાઈ એ એન્જોય કરી રહ્યો છે તો એને દુઃખ થાય પણ આમ આ નજર એ હોય છે તો એનાથી નજર પણ લાગી જાય છે કે લોકો આમ થાય કે ભાઈ આ એક- એટલો એન્જોય કરી રહ્યો છે તો
હા
આમ આપણને ક્યારે પણ નું કોઈના માટે વિચારવું ના જોઈએ
નહીં અ હવે હવે શું થાય છે કે બધા આપણને ઓ ઓનલાઈન આપણે બધા પોસ્ટ નાખીએ સોશિયલ મીડિયા પર કોઈ આપણને જોતું પણ હોય છે અને આપણા પર નજર પણ રાખે છે આ આવી રીતે અને પછી આપણે અ અમુક લોકો જોડે આપણે જોયું હોય તો કંઈક ક્રાાઈમ પણ થઈ જાય છે. કે લોકો બ બું આપણા મુમેન્ટ સોશિયલ મીડિયા પર નાખ હોય છે અને આમ થઈને લોકો પર ક્રાઈમ પણ થાય છે કે કોઈને સ્ટોક કરતો હોય કોઈ કિડનેપ પણ થઈ જાય છે આમ બહુ બધું થાય છે એટલે બધી વસ્તુ સોશિયલ મીડિયા માટે નથી
હા બધી જ વસ્તુઓ આપણને સોશિયલ મીડિયા પર પોસ્ટ નહી કરવી જોઈએ કોઈ કોઈ આપણને પ્રસનલ પણ રાખવું જોઈએ કે ભઈક બધી જ વસ્તુ આમ નથી કે આપને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીએ કઈક તો આપણને પર્સનલ હોવું જ જોઈએ લાઈફમેં
હવે તો છુ કે હું તો ફોનને રાત્રે સુતી વખતે પણ થોડો દૂર જ રાખું છું કારણ કે નોટિફિકેશન આવે એટલે મ મારું ધ્યાન ત્યાં જતું જ રહી છે પછી
હા એ તો બરાબર કીધું આપણને પછું ધ્યાન ત્યાં ત્યાં જ જાય છે કે ભાઈ રાતના નોટિફિકેશન આવ પછી રાતના કઈ વન ટાઈમ ના નોટિફિકેશન આવે તો ઊં ખલી જાય છે ને એ આપણના માટે સારી પણ નથી એના કરતા તો મોબાઈલ ફોન ને આપણનાથી દૂર રાખવું એ જ બેટર છે
બેટર છે પછી વારે ઘડી ઊંઘ બગડે પછી મોડે સુધી ઊંઘ પણ નહીં આવે ને અને પછી એના હેલ્થ પર પણ આપણા પર અસર કરે
અસર કરે એજ નહી એટલે આ તો બરાબર કીધું કે ભાઈ ઓવર ઓલ આમ છે કે ભાઈ મોબાઈલ ફોન નું અ આ ઇસ્માલ હો હોય ત્યાં સુધી ઓછું કરવાનું અને જે આપણને ઉપયોગી છે કામની વસ્તુ છે એ જ કરવાની
કરવા ફોન એક ગેજેટ છે અને એ ગેજેટના હીસે હિસાબે એને યુઝ કરવાનો એને જિંદગીનો પાર્ટ નથી બનાવી દેવાનો
હા એજ ને એ ખાલી એક ગેજેટ છે એ એના યુઝ એનો યુઝ એ ગેજેટ સમજીને જ કરવાનું પાર્ટ લાઈફ ન પાર્ટ સમજવાની કઈ જરૂરત નથી એને કઈ નહી આપડણે તો ભાઈ બરાબર યુઝ કરીએ છીએ અને તમે પણ કરો જ બરાબર તો કઈ નહી પછી, પછી મળીએે. ઓકે.